કેમ છો?
મજામાં છો તમે?
હ અજામાં.
હા.
બોલો. કઈ નહીમ શોપિંગ કર કર કર. શોપિંગ કરવા માટે જ રહ્યા હતા.
સું?
તમે કરી જ છો શોપિંગ?
હા કરે હા કરે છેને શોપિંગ કરી છે.
ઓનલાઈન કરે છે કે ઓફલાઈન?
ઓ ઓનલાઈન બી કરે છે ઓફલાઈન બી કરે છે જેમ ટાઈમ મળે તેમ કરે છે આને.
અમ મને તો ઓનલાઈન જ ગમે છે ઓફલાઈન તો કઈ ઓનલાઈનને ગમતી હતી ઓફલાઈન જ ગમે છે કારણ ઓનલાઈનમાં વસ્તુ દેખવા માટે ને મળતું ને.
હા તે તો છેજ.
હમ પણ તો કેમ છે ઓફલાઈન માં પણ હાથ લગાડી
હા, ત્યા પણ ચેક કરી શકો તેમને, અને એટલા માટે ઓનલાઈન તો એ બી આવેજ ખરાબ બી આવેજ એટલા માટે આપ જેને દેખી શક ત્યાં.
જે બે પૈસા તો વધારે જેલ ચાલશે પણ તે એટલા માટે કેમ જે અ ચેક વગેરે કરીને પછી લેવાનું તો ખુબ હારું થાય ન હા અને જે કરીરીને નહી લેતા તો પહી આય થ બટ ખરાબ આય છે તટ તુટી તુટલું ફૂટલું આવે એટલા માટે કેમ છે હા એટલા માટે ઓફલાઈન જ ગમે મને તો
એ તમે મંહ્નજે તમને ઓફલાઈન ગમે છે મંહ્નજે જા મંહ્નજે તમે મંહ્નજે ઓનલાન કરતા તે
હા અમને મંહ્નજે કરે પણ એટલી નથી કરતા કે બવ કરે હા લોકો ભઉ કરેને એટલું નથી કરતા કારણ કે સ્વાસ્થ્ય દેખાન ગયે એ બધું ખરાબ આવે ના તું કેમ છે સારું જ મંગાડે કેમ છે પ ટીકે બી વધારે દાડા
અને હમણે તો જેમ ટાઈમ મળે છે તેમ કરે છે અમેને તો એટ એટલા માટે તો હમ ઓફલાઈન કરી
હા અને કેમ છે વધારે મા ડેસ પણ ટીકે છે ને એ તો કેમ કાઈ ની ટીકતું પય અને તૂટલું ફૂટલું આય જે એક્સચેન્જ કરવા કરવો ને
અને મંહ્નજે ઓફ ઓફલાઈનમા હા ઓફલાઈન મે કેમ છે કે મંહ્નજે ખરાબી આવે છે તો આપને રિટર્નબી પોલિસી કરતા આવે છે.
કાઈ દેખાઈ આપને તો કેમ જઇનેન કરતા તા આવે છે અહીંયા તો કેમ છે સેવન ડેઝ રિટર્ન છે ફક્ત તે તે હું ન
એક માટે તે સારું બી છે અને મંહ્નજે ખરાબ ભી છે આપણામાં
ઓનલાઈન શોપિંગ એવું છ ટાઈમ વગેરે વ બચાડે છે અ ખર્ચ વગેરે બચાડે છે પણ તે જેવું બોલી જેવું પેમેન્ટ એવું વસ્તુ આવે ના તો એટલા માટે નઈ ગમતું મને અને મને શોપિંગ કરવાનું તો બહું ગમતું.
મને હા મને બી મંહ્નજે અ લાઈન જ ગમે છે પણ ક્યારે ક્યારે ના ટાઈમ મળે તો ક્યારે આપન ઓનલાઈન મગાવે છે.
મને તો બઉ ગણ તો એટલે કું આ મહિના મે મહિના મે બે ત્રણ દાણ શોપ પિંગ કરવાને જોઈએ આવ કપડાં લેવાને કેવાય ચપ્પલ લેવાને એવું મને જરા જરા વાતો મોલ વગેરે જવાને ખુબ ખુબ ગમતું હતું.
અને આપણ શોપિંગ કરાને જતા મંદે મંદી એ
હા મને તો મારો તો મૂડ એકદમ ફ્રેશ માટે ફેરવા માટે જવાનું ના તો શોપિંગને નામ ફક્ત શોપિંગ નું રેય અને હું ફેરવા માટે જઉં છું.
આપની ફ્રેન્નના સાથે જવાનું તો મજા જ અલગ છે.
હા અને હા એવું મંહ્નજે મને મને એકલું પણ કીધું ના કે ચલ મને જવાનું છે એવડા શોપિંગ કરવાની ફેરવા માટે તો હું જઉં જ એકલી પણ જઇ આઉ મને તેવું કાઈ નથી કે કોઈ સાથે આવું જોઈએ. એવું કાઈ નથી મને મારું મંહ્નજે મારું હા મારું મન જ્યારે પટે ત્યારે હું જવું જ અને થોડુંક ખાન શોપિંગ કરી આવું છું. તો નીચથી ફીરી ફેરવા માટે પણ જવું છે ફીરી પણ આઉ લા હા એટલે એટલે ખુબ મને ખુબ મને ખુબ ગમતું હોય એમ શોપિંગ કરવાને કોને કોને કેમ છે કંજુસો કરે થાય ને મને નથી ગમતું એટે મને મારા મનમાં ફસી થસી તો હું તે વસ્તુ લઈને જ રહું છું. કારણ મને તો એટલું પટલું ગમતું ના અને વગેરે લેવાને તો મને ખૂબ જ ગમતું
એ લેવાનું તો સારું લેવાનું આપનું મન પટે એવું લેવાનું તો તેવું જ લે
હા, મારા ફ્રેન્ડ વગેરે બધા એ બઠા લોકો મને જ લઈ જાય શોપિંગ કરવાને કારણ તારી ચોઈસ પણ સારી છે, અને કેમ છે તુને શોપિંગ કરવાની આદત છે, તો તુને કેમ છે ફટાફ બટ વસ્તુ કાઢ ચ કાઢ છ મસ્ત મસ્ત એટલે મને જ લઈ જાત લોકો.
મારી ફ્રેન્ડ લોગ લઈ જાય છે મને બી મારી ચોઈસ એટલી ભારી છે બધા લોકો લઈ જાઈ ગલીમેના ફ્રેન્સે સબ લઈ જાઈ સા
હા મને મને કેમ છે આવતું શોપિંગ કરવા માટે અને મને મને બિસરાને પણ શોપિંગ કરવા માટે
હા પણ મારી જોડે ટાઈમ હશે ત્યારે જોજ નહી તો તો એ કઈ જતી
એટલે મને તો ફીરવા માટે ખુબ ગમત ના તો એટલે હોય ના ટાઈમ કાઢી જ લઉં છ
નહી કામ ભી આપે છે.
નહી કામ હા હા હું તો ત્યા આવીને કામ બટું કરી લઉં જ એવું થોડી છે. અને મ મને મને મને હું કહી દે ફ્રેન્ડ ને કે તમને મને લઈ જવું હોય તો, તમે મને આગળ જ આધો કલાક ફોન આધો કલાક પે ફોન કરી દેવાનો. તો હું રેડી રહીશ, તો એટલે મને મારા ફ્રેન્ડ વગેરે આદો કલાક એક કલાક પહેલે જ ફોન કર દેને, તો પ હું મને મારા બઠાકામાં કરીને ને પ નીપતાડી ને ને પ હું રેડી રહું છું. એટલા માટે હા મને બરોબર ટાઈમ મને એડજસ્ટ કરલો જ પ ફન અને શોપિંગ કરાનું એક પ્રકારેજ મને શોપિંગ મને વાત જ માર મારું
અનેજ આપડા તો એવું થઈ જયલું કે જે નવું નીકળે છે. લેવા માટે
હા તે લેવાનું મજે એક ફેશન હા નહી અને તે કેમ છે જે ન્ય ન્યુ વાઈ ના તે લેવાની જાઉં છું જે માર્કેટમાં ન્યૂ ફેશનમાં અં
હા હું તેજ કહી રહી હા જે
હા લઈ જઈશ તે એવું નથી કે આ હો
વિસરીાર
હા દ હા પેલી નહી પહેલી દાળે લોન્ચ થઈ હય છે તે માર્કેટમાં તે ચીઝ અને હું એ જો અને બીસરી દાળે હું જો નહી થી લેવાની ગઈ ના તો મને કવું તો બી થા જ એટલા માટે હું બિસરી દાળે લગેજ લેવાને શોપિંગ કરવાની જોઉં. નહી આ માર્કેટમાં આ ચીજ આવેલું હોય છે જ હું લેવાને જાઉં છુ નહીં જ આવેલું વશેના પર હું તે અ માલક ને કહી આવઉ છે કે મને અ વસ્તુ જોઈ તો એટલા માટે તું મંગાડી દેજો મને. તો તે મંગાવડું દે જ
હોય છે તો ઓનલાઈન મહત્વ છે. મંગાડી લે
હમ ફ ઓનલાઈન અને એવું છે બાકી વસ્તુ ઓફલાઈન મેં અવેલેબલ રહે જ બાકી વસ્તુ નહી રેતું બાકી વસ્તુ ઓનલાઈન હવે અવેલેબલ રે જ અને વસ્તુ બાકી નહીં રહેતું પણ ઓનલાઈન મેં જ જનર જનરલ બધું વસ્તુ અવેલેબલ રહી જ એટલા માટે પ એા તો ઓનલાઈન ભી મંગાડલું.
નાવડા થી યુદ્ધ જેની શોપિંગ મેં મુજે નવું જ ફેેશન નીકળી કે થોડા ઓફલાઈન ઓફલાઈન ને મે આવતું પે ઓનલાઈન આમ જ ફીર ઓફલાઈન આવા જો
હા પેલે ઓનલાઈન આવે ને પે ઓફલાઈન આવે પણ કેમ છે ઓ ઓ ઓફલાઈન આવું જોઈ ઓ અ પપ્પા
ઓફલાઇન
હા એટલા માટે ઓનલાઈન જ આવું જોઈએ ઓફલાઈન જ કરવા જોઈ છે. ઓનલાઈન તો મને ભવતું નથી ના. હલો
હા બોલો.
હેલો. હલો
હા બોલો
કોલ આવે આવે જ આવી છે.
હા આવી છે આવાત.
હા એટલા માટે મને ગમતું નથી ના એની કરતા હું ઓફલાઈન જ કરું છું. કારણ દસ મનન્ટ લેટ. પણ ઓફલાઈન મને ગમે એટલા માટે ઓફલાઈન કરું છું.
એમ કે
હમ અને કેમ છે ઓફલાઈન કરવા માટે મને ખુબ ભાવતું મજમા હું બધા ને તે સોલ્લા દઈશ કે ઓફ. ઓનલાઈન શોપિંગ કરો તમે તમને જે ચીઝ ખૂબ જણ મશીન તે મળતી નશે તો ભઈ તમે ઓફલા ઓનલાઈન ઓનલાઈન કરી શકે. પણ કેમ છે સરસ ઓફલાઈન જ કરો. અને કેમ છે આર ફોરેનીશ સ્કૂલ હ. સ્કૂલ વગેરે કે મોગળે કે લબી શોપિંગ કરવા માટે છે ને એટલા માટે કોઈ.
હા તે તો છે જ.
મને કહેવું શોપિંગ ઓનલાઈન ઓફલાઈન જ કરું છ ઓનલાઈન મને ગમતી જ નથી ને. તે ગમે પણ ઓન ઓફલાઈન કર સ્વત જરૂરી છે સ્વેતા પટેલ છે. ઓફલાઈન મેં કેમ સમજે છે હમ મને સમજે સમજી પણ છે
પણ પ્રોડક્ટ ફોડક્ટ ન ફરક રહેતી નામ.
નહી અને આપને જેમ પૈસા દઈ તો તેમ વસ્તુ મળી જશે. પણ ક્રો કેમ છે તમે પૈસા મેં વસ્તુ લીધું કે તે તેવું જ મળે છે. હા કમે ભાવ નનું વસતુ લીઘું કે લો. પલ એક પ્રકારે લોકલ વસ્તુ મળે છે તો એટલા માટે ના. અ જે બે પૈસા વધાારે જશે ચાલશે પણ ન. બ સારું જ વસ્તુ લેવાનું અને ઓફલાઈન જ કરવાનું તમે બી ઓફલાઈન જ કરવાની
હા
ઓનલાઈન માં કેમ છે હજાર અમેલી ખાલુ પડતી હતીથી. એટલા માટે ઓનલાઈન કેમ છે કરવાનું નહી. મને તો અ ઓફલાઈન જ ગમેજ એટલા માટે હું બઘાને તે જ કું કે ઓફલાઈન જ શોપિંગ કરો તમે. અને હું તમને બી કહી રહ્યો ઓફલાઈન શોપિંગ કરવાની તમે બી. હલે બે બે બે પૈસા વધારે છે ચ ચાલી જશે પણ કેમ છે સ્વતા વ
તમે કીધું ના તમે કીધું ના ના ઓફલાઈન કરવાનું હું.
હમ હા ઓફલાઈન જ કરી દેખો છો તમે તમને સ્વતાને વાંચ છો કે નહી ભ ઓફલાઈન માં ખુબ સારું છે. એમ તમને સ્તાના મન ને ભાવશે.
તને મને તો મને તો હું. તો બઠાને તે જ સલાહ દઉં છે કે તમે ઓફલાઈન કરો તો તમને ચીઝ બી કેફાઈન મળશે, તમને સ્પર્શ કરનું મળશે તમે ઓનલાઈન મગાવડો છો તમને સ્પર્શ કર આઠ દાડા સુધી તે તમને સ્પર્શ કરણ મળવ નહી તમે ક્વોલિટી દેખી શકાવ નહી એટલા માટે ના ઓફલાઈન જ કરવાની હું તો કેમ છે, તે આઠ પાર્સલ આવજ તે કેતી આવજ પતે ટૂટી જાત ફૂટી જાત પ એટલા માટે પ ચેન્જ કરવાનું હોય નહીં સારું આવેય તો હોય એક્સચેન્જ કેવા રિટર્ન કરવાનું, તેનું પેમેન્ટ માથું ખાવું પડે એટલા માટે તમે બી ઓફલાઈન જ કરવાનું, અને તમે બીજાને પણ ઓફલાઈન જ શોપિંગ કરો એમ જ કહેવાનું બીજાને
હું પણ બીજાને તેમજ કવ જેમ કે તમને હું આવડા કીધું તમે બી તેમ બીજાને કહો જો ઓનલાઈન શોપિંગમાં ખુબ બેસ્ટ છે,
હા હા હા ચાલ
હલો
હા, હા ચ
હમ્મ હા